હ હા બોલો બોલો
મારો અવાજ આવે છે ને?
હા
બસ અ અવાજ આવતો જ હોય કારણ કે બેગ્રાઉન્ડ નો અવાજ કદાચ તમને આવતો હોય તો- જુ જણાવ છું તો હું તમને એક વાત ક એક- વા ક્યા માગુહ કે- જે રીતે અમે એક વ્યવસાય વિશે તમારી સાથે વાત કરવા માંગીએ છીએ- જે અમે વ્યવસાય કરીએ છીએ તે લાવશે તો હું તમને વિસ્તુર થી મા- તારથી માહિતી આપો તમે સાંભળો કેમે કઈ રીતે-
ના ના એટલો સાર છે.
હું તમને કહું કે હું હમણાં જે મારે બ્રાડ છે કંપની છે. જે- જે તેલ બનાવે છે જે આપણે મગફળીનુંું તેલ તમે ખાતા જશો જે- દાણાદાર તેલ આવે તે બનાવે છે. એમાં અમારે બે વિભાગ પાડેલા છે એક મગફળી ના દાણા વાળું તેલ બનાવે- અને એક મગફળીને જે ડાયરેક્ટ તેલ બનાવતી હોય છે હવે જે બંને રીતે તેલ- બનાવે છે તેમાં એવું છે કે- અમારી એક કંપનીમાં બે પ્લાન્ટ બનાવેલા એક દાણા વાળું તેલ બનાવેને એક દાણા વગર નું- હવે જયારે એમાં અલગ અલગ એમ્પ્લોય ગોઠવેલા છે અલગ અલગ જે- કારીગરો લેબરો છે જે કામ કરતા હોય છે હવે એમાં- એવી રીતે કામ થતું હોય છે કે જે એક સાફ સફાઈ મુજબ કામ થતું હોય છે. એમાં શરૂઆતમાં જે મગફાળી હોય છે તેને ધોવામાં આવે છે પ્રોપર રીતે- પછી તેને સુકવવામાં આવે છે. ત્યારબાદ જે સુકાઈ જાય ત્યારબદ તેને જે પીસવામાં આવે છે જેટલે કે તેને એવા મશીનમાં પ્રેશર મશીનમાં નાખવામાં આવે. જેથી તેમાંથી જે જેટલું તેલ હોય તે નીકળી જતું હોય છે. જ જ્યારે તે તે નીકળી જાય તેને પછી. એક કન્ટેનરમાં જે એક સ્ટોરેજમાં સંગ્રહ કરવામાં આવે છે. ત્યારબાદ એ સંગ્રહ કરેલો- તેલ બે દિવસ સંગ્રહ કરવામાં આવે જેના કારણે જે તેનું જે- જે કાટો પદાર્થ હોય છે જે- અ અન્ય જે દ્રવ્ય હોય છે જેમ કે તમે ઘન દ્રવ્ય હોય તે નીચે દબાઈ જતા હોય છે અને તેલ તેલ ઉપરઈ જતું હોય છે હવે જે તેલ તેલ ઉપર આવે છે તેને અમે અલગ કન્ટેનરમાં અલગ સ્ટોરમાં લઈ જઈએ પછી તેને. અમે જે અલગ સ્ટોરમાં લઈ ગયા હોય તેને હવે અમે રિફાઈન કરવા મૂકીએ છીએ- તો હવે જે રિફાઈન કરવા મૂક્યું હોય તેલ અમે તેને પ્રોપર રીતે રિફાઈન- કરેલું નથી હોતું એટલે અમે- એક બીજી ફેક્ટરીમાં રિફાઈન માટે મોકલવામાં આવે છે તેમાં જે તેલ છે. તેને અ પાંચ સ્ટેપમાંથી ગુજારવામાં આવે એટલે તે આપણે જે ઘી બનાવીએ તેના જેવું કડક થઈ જતું હોય છે એટલે જે ચોખ્ખું અને આરપાર દેખાય તેવું તેલ થઇ જતું હોય છે એમાં પેલા જે ઘટ્ટ પદાર્થો હોય તે નીકળે છે બીજા સ્ટેપમાં જે એનાથી ઘટ્ટ પદાર્થ હોય એવી રીતે કરતા કરતા લાસ્ટમાં ધાટુ તેલ આવે અને પછી તેને પેકિંગમાં મુક મૂકવામાં આવે છે પેકિંગ અમે ત્રણ રીતે કરતા હોઈએ છે કે જે ચૌદ લીટરનો બો મોટો ડબ્બો આવે પછી પાંચ લીટર લટ નું તેલનું ગેલાણીયું અને એક લીટર નું એક વસ્તુ જે થેલીમાં પેક કરતા હોય છે કે ભઈ તે અમે એક વ્યવસાય કરીએ છએ છે અમને ઘણો બધો નફો થાય છે અને અમને સારું પાગ વેસિયે છે તો તમે મને જણાવશો તમે પણ વ્યવસાય કરતા હશો તો તેના વિશે માહિતી આાલો
હે હા બરાબર જો વીસ વસ વ્યવસાય તો તમે તમારા જીવનમાં ઘણા બધા એવા કર્યા છે પરંતુ તમે અત્યારે કેવું છે કે ગામડામાં જે ગોબર બનતું હોય તાથી ગોબર ગેસ નુ જો બિઝનેસ આપડે કરીએ ને તો એમાં સારો રે કારણ કે એ તમાર સારું છે એમ અને ઓ જો ઘણા બધા વર્ષોથી એ જે ગોબર ગેસ છે અને આપણે શું બાયોગેસ કહીએ છીએ એના ક્ષેત્ર વિશે કામ કરું અને એમાં કેવું કે આપણા અનુભવ થી ગેસ બિઝનેસ વિશે આપણે જો મારા અનુભવ હું તમને ફૂલ માહિતી આપું છું એમ કે કઈ રીતે આ ગેસ ગોબર ગેસ કામ કરે છે તમે કઈ કઈ જગ્યા યુઝ કરી શકો છો એમ તો સો થી પેલા એવું કે ગોબર ગેસ કે શું તો આ જે આપડે ગવમાં ભેસો વગેરે જે રાખીએ છીએ કે અન્ય કોઈ પશુઓ પણ રાખતા હોય છે તેના ગોબર ગેસમાં જો આ રસોડાના જેરી જે પેલા કચરા હોય ને જે શાકભાજી એની કોઈ ખેતીમાં જો કોઈ જે પણ કચરો હોય જે છાણ અ વગેરે એ અને હવા ની જે પ્રક્રિયામાં આપડે ટાંકી નાખવામાં આવે એ ટાઈપ નું તમે કહી શકો કે ગોળ આકાર નુ જેવું બનાવવામાં આવે તેના અંદર જે અ હવા આવતો હોય એવી રીતે અને તેમાં જો જે બેક્ટેરિયા હોય ને તેના દ્વારા ઘટન કરવામાં આવે અને ત થ જો મીથેન ગેસ આવે તેવો ગેસ બને છે એક અને આ ગેસ નો આપડે યુઝ ઉપયોગ રસોઈ પાણી ગરમ કરવા કે વીજળી બનાવવા અને મોટા પ્લાન્ટ જે હોય બ આપડે અત્યારે કેવું બાયો સીએનજી અ યુઝ થતો હોય છે ગ ઘણા બધા સાધનોમાં તો ત્યાં પણ તમે આગળ હવા અને ગેસ નો યુઝ કરી શકો અને ત્યાં પણ થતો જ હોય છે એક મારો મિત્ર ભાઈબંધ છે કે જે આ કંપનીમાં કામ કરે છે એને પણ સારું પ્રોફિટ એવું થતું એને એ આજે કોઈ ગાડીઓ વગેરે હોય તો તેમાં એને યુઝ થતું હોય છે એનાથી પણ તમને પેટ્રોલ ને ડીઝલ કરતા સારો એવો ફાયદો થતો હોય છે. તમે પણ આવી રીતે યુઝ કરી શકો અને સ બીજું કે આ બિઝનેસ મેં કેમ પસંદ કર્યો કારણ કે કા મારા વિસ્તાર છે ત્યાં આગળ આ પશુપાલન ઘણા બધા લોકો એવું કરતા જ હોય છે. જે જ ખેતી વિસ્તાર હોય એટલે લોકો આજ છાણ ન એવું બધું હોય ત્યાં આગળ ગાયો પશુ રાખતા જ હોય એટલે એનાથી ઘણું બધું જે ગોબર હોય એ બગાડતું હોય એમ.
એટલે એના કારણે મેં આ બધો એવો વિચાર આવ્યો કે હું કદાચ આ બિઝનેસ કદાચ સ્ટાર્ટ કરું તો એમાં સારું રહેશે કારણ કે એનામાંથી ખાતર બનાવી શકાય એટલે તેના માટે ને પહેલા તો તાને લીધી ને બીજી જગ્યાએ એક જ્યા નવો પ્લાન્ટ હતો ન ત્યાં આગળ થોડું કામ કર્યું એટલે મને નોલેજ મળે કે આ જે કઈ રીતે કામ કરે છે પછી મેરો પ્લાન્ટ આવે એ બનાવ્યો. તમારો તમે પણ અ તમે જે બિઝનેસ કરતા હતા એની તો માહિતી મને ઓછી થઈજો. પરંતુ એ પણ બીઝનેશ છે કે સારો છે અને પછી જો મેમે શું આ પ્લાન્ટ એક બનાવી દીધો પછી એમાં મારા બિઝનેસમાં એકદમ ફેરવી દીધું એમ. જોકે એવું ગોબર કે છે ન દરરોજ આપડે ગોબ બર ને પાણી ભેગું કરીને એ પ્લાન્ટ હોય તેના અંદર નાખવામાં આવે.
બરોબર બરોબર તમારી વાત સાચી તમે પણ ગોબર ગેસ નો વ્યવસાય કરો છો. એમાં મને ખાસો અનુભવ છે કારણ કે આ વ્યવસાય મૂ કરીને બેઠો છું. પણ મારે કઈક કારણો ના સર મારે જે ફેલિયર આવી ગયા છે જેના દારણે મારે એ મે પાંચ વર વ્યવસ મે ચલાવ્યો પછી મેં બંધ કરી દીધો. આ વ્યવસાયમાં હું એવું કામ કરતો હતો કે જે રીતે એમાં હું એમાં ત્રણ પ્રકારના જે મિથેન વાયુ છે પછી જે કાર્બન ડાયોક્સ આ પછી જે આપણે તમે ગેસ તો બાટલો ભરાવતા હશો જે તે અને જે એવા મે વાયુ વતો એમાં હેવું હતું કે અમારે જે ઘરમાં જે અમારે જે પચા વીઘા જમીનમાં હું તબેલ રાખતો હવે તેમાંથી જે ગોબર નીકળે તે ગોબરને અમારે પોતાનું મારે મશીન બનાવેલું હતું. જે પેલાના સમયમાં જે રીતે નાનું મશીન હતું લોકો જે કઢીયારા તા તે રીતે મારે એકમૂ ખૂબ મોટો પ્લાન્ટ હતો એવી રીતે હું તે પ્લાન્ટમાં એવી રીતે કામ કરવામાં આવતું કે જે રીતે સૌ પ્રથમ તમારે તે ગોબર હોય તેને ભેગું કરવાનું તેને ભેગું કર્યા પછી તેને પાણીમાં મિક્સર કરી તેને ખુબ જ હલાવવાનું હોય છે. તેને ત્યારબાદ જ તેને જે મહિના સુધી તેને ખુબ જ ગરમ તાપમાનમાં રાખવાનું હોય છે અને પેક કરીને રાખવાનું હોય છે. જેવી રીતે તમે પેક કરીને રાખો એટલે એમાં બે વસ્તુ જુ છૂટી પડતી હોય છે. જેમ ઇવ આ જેમે આપણ ને નથી કે કે તા કે બાષ્પી હોવાનની પ્રક્રિયાના કારણે જે મે ગેસ હોય છે ગોબરનો તે એક અલગ કન અલગ જગ્યાએ સ્ટોર થતો હોય છે અને જે બીજું જે પ ખાતર હોય છે જેમ કે હવે જે આપણેે જમીનમાં ઉપયોગી ખાતર અલગ સ્ટોર થતું હોય છે એવી રીત હોય જે ખાતર અને જે હવ જે ગેસ નો પ્લાન્ટ કરતો બે અલગ વસ્તુ કરતો હવે જે ખાતરમાં હું જે તમે કદાચ ખાણ જે ફળ આવે છે ખળ જે જમીનમાં નાખવાનું આવે છે જે કાળા કલર નું આવે તે ઉત્પાદન કરતો તે એક ખૂબ જ ઉપયોગી કારણ કે તે જમીનમાં એક ખાતર તરીકે કામ કરતું અને ખુબ જ ઉપયોગી જે આયુર્વેદિક એટલે કે જે જંતુ આપણે નથી જે જમીન માટે જે જરૂરી જંતુ હોય છે તત્વોને નાશ ના કરતું અને સારું પરિણામ આપતું એવું હું ખાતર બનાવતો અને હું જે અ બાયોગેસ પ્લાન્ટ હતો તેમાં હું બાયોગેસ નું ઉત્પાદન કરતો. હાલમાં પણ જે હમણાં એક અમારી બાજુમાં જે બાયોગેસ પ્લાન્ટ બન્યો છે તેમાં ઘ મોટા પ્રમાણમાં જે સો વીઘામાં બાયો ગેસ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં બનાવવામાં આવ્યો છે અને જે ખુબ જ સારા પ્રમાણમાં ઉત્પાદન કરી રહ્યું છે જેના કારણે આવનારા સમયમાં આપણે જે ગેસની તકલીફો ઉત્પન્ન થઈ રહી છે હાલના સમયમાં તે ઘટી જશે આવના સમયમાં આપને ઘણો બધો ફાયદો થાય છે જે બાયોગેસ પ્લાન્ટ છે એ આપણા માટે ખૂબ જ જરૂરી છે કારણ કે જે રીતે આપણા હાલમાં જે જે વાયુ વધી રહ્યા છે જે કાર્બન ડાયોક્સાઇડ એને કંટ્રોલ કરવામાં પણ મદદ કરતું હોય છે કારણ કે જે તમામ વાયુને શોષીને એક પ્રોપર એક વાયુ બને છે જે આપણે બળતન તરીકે ઉપયોગી કરી શકી છીએ જેના કારણે જે પ્રદુષણ પણ ફેલાતું નથી અને વધુ કંટ્રોલ થતું હશે તમારું શું તમે પણ બીજું કોઈ
હા જો આપણે ગોબર ગેસ ની જો હ તમને વાત કરતો હો તો એના જે પ્લાન્ટ હૈ ને અત્યારે તો હું એવું કઉ છું કે તમે પણ કદાચ ઈન્વેસ્ટમેન્ટ કરવા માંગો ને તો અહીંયા આગળ કરી શકો છો અહીં જે મારો પ્લાન્ટ છે ત્યાં આળ કારણ કે કે ત્યાં આગળ પ્રોફિટેબલ તમે પણ બની શકો છો ઘણું બધું જે ગોબર ગેસ છે તે સહેલી રીતે જ બનાવવામાં આવે છે ને આપણે એવા જગ્યામાં જો રહીએ છીએ કે જ્યાં આગળ આપણને જેવું કોઈ ખાતર વગેરે હોય જે છાણ વગેરે એ આપણને એકદમ મસ્ત રીતે મળી જાય છે એમ કારણ કે નજીકમાં જ હોય છે ને એટલે તેના કારણે આજુબાજુમાં જે રહેતા ખેડૂતો હોય તે છાણ વેચે અને આપણે તેમને બદલામાં પૈસા ચૂકવી ને તે ખરીદી લેવાનું અને આ જો ગોબર હોય તો જો એ કામ કેવી રીતે એવું તમને સમજાવ કે આપડે પેલા જે ગોબર હોય કે આપડે પાણી ભેગું કરીને જે પ્લાન્ટ હોયને તેના અંદર નાખવામાં આવે અને આમાં કેવું પ્લાન્ટ એવી રીતે બનાવવામાં આવે કે બહારની હવા હોય તે અંદર બહાર જઈ ન શકે એમ એટલે એેક બનાવા એટલે અંદર જો ઓક્સિજન વગરને એકદમ વિઘટન થતું હોય છે અને કેવું કે લગભગ ચાર પાંચ દિવસમાં પછી આ હોય જે ગોબર ગેસ તેના અંદર થી પેલ ગેસ બનવા લાગે છે એમ હળવે હવે અને પછી ગેસની પાઈપ હોય તે ડાયરેક્ટ કઈ રીતે ફીટ કરવામાં આવે અને ત્યાંથી તમે રસોડા કે આપણે જે પણ ઘરમાં યુઝ કરતા હોય ત્યાં આગળ તમે યુઝ કરી શકો છો અને એકદમ સારી રીતે અને બહાર નિકળતી વ તે જે સ્લરી હોય એક સ્લરી ખાતર એવી કહેવામાં આવે કે આપડે ખેતરમાં નાખીએ ને તો ખેતરમાં પણ પાક ને પણ એવો સારો ફાયદો થતો હોય છે અને આ જે ગોબર ગેસ હોય છે તેમાં જો આપડે ઘણી બધી જગ્યાએ વીતીય છીએ ને એટલે આપણને ત્યાં આગળ પણ ઘણું બધું એવ પ્રોફિટ થતું જોવા મળતું હોય અને હા બરાબર અને જો હું તો એવું ક છું કે જે આ મોટા પ્લાન્ટ હોય બાયો સીએનજી અને એવું બધું- કેવું કે વીજળી નું ઉત્પાદન કરતા હોય છે અને આપણે આ પશુપાલનને ખેત ખેતીની જે પ્લાન્ટ સ્થાપન કરીએ તો આપ જાળવાની પણ આપણે સેવા આપી આપતા હોય અને હ જો શરૂઆત માં કેવું કે ઓછામાં ઓછા આપણે અ ત્રણ થી પાંચ પશુ કદાચ પોતાના હોય ને- તો પણ ચાલે તો આપણે ડાયરેક્ટ ઘરે જ પણ નાનો એવો પ્લાન્ટ બનાવી શકીએ. એમાં કેવું કે તમારે અ એવરી ડે જે ગોબર હોય? તેની જરૂર પડતી હોય છે, એટલે નિયમિત ગોબર નો પુરવઠો હોય તે રાખવાનો ને- પ્લાન્ટમાં એ રીતે જગ્યા બનાવાની કે- એક દિવસે તમે નાખ્યો ને તો બીજા દિવસે અને એને દિવસે જે આગળ ત્રણ જે- નાખેલું હોય પાંચ દિવસ પહેલાનું ગોબર- એ તમે એકદમ મસ્ત ગાળીને નીકાળી શકો એમ અને એવી જગ્યાએ- તમારે રાખવાનું કે જ્યાં આગળ તમને સારી રીતે પ પાણીની વ્યવસ્થા પણ મળી રહે- અને પાઈપલાઇનને ગેસ સ્ટોવ રાખવાનો. તેનાથી જ સારું એવું પેલું થઈ શકે છે. અને અહીંયા આગળ જો તમે કદાચ ઇન્વેસ્ટ કરવા માંગો ને- તો કરી શકો છો. અહિયાં જો ફાયદા એ છે કે તમારે-